હલો
કેમ છો મામ?
બસ મજામાં. તમે કેમ છો?
તો આપડે આજે કયા વિશય વિશે વાત કરીશું?
આજે આપડે સ્ટ્રીટ ફૂડ વિશે વાત કરીએ?
હા
હા મને તો જો કે સ્ટ્રીટ ફૂડ બઉ જ ભાવે છે. અને મને આમ ઘર કરતા મને સ્ટ્રીટ ફૂડ નું ખાવાનુ બો ભાવે છે કે મને સ્ટ્રેટ ફૂડમાં તો જે આપડે બહાર પાણીપુરી મળે એ ખાવાની બહુ મજા આવે છે. જયારે બી હું બહાર નીકળું એ બધા અલગ અલગ ટાઇપના સ્ટ્રીટફૂડ હું જરૂર ટ્રાય કરૂ છૂ. એમાં બહારની જે પાણીપુરી વડાપાવ છે, દાબેલી છે, એ બધું મને બહુ ભાવે છે. ઘરે બનાઈએ પણ જે સ્ટ્રીટ ફૂડની મજા છે એની મજા જ કંઈક અલગ છે મને અલગ અલગ જગ્યાના સ્ટીટફૂડ ટ્રાય કરવા બહુ ગમે છે અને બધું અલગ અલગ સ્ટેટના બી સ્ટ્રીટ ફૂડ ફ્રાય કરવા મને બહુ ગમે છે, તમને સ્ટ્રીટ ફૂડ માં શું ભાવે?
હા તમે તો એ વાત સાચી કીધી કે જયારે પણ આપડે બાર જઈએ જેમ કે માર્કેટ હોય કે કોઈ પણ એવા કામ હજર આપડે જયારે વાર જઈએ તો આપણા માટે સ્ટ્રીટફ્રૂટ, સ્ટ્રીટફૂડ હોય જે બહુ સારું હોય. જેમ કે તમે કીધું કે પાણીપૂરી છે, વડાપાવ છે, ને પછી દાબેલી છે, ક્યારેક આપણેે મોમોઝ પણ ટ્રાય કરીએ. ને એ ચોમીન વગેરે એ બધું છે એ એનું જે ટેસ્ટ હોય ને બહાર ટેસ્ટનો તો વાત જ અલગ હોય. જયારે આપણે ઘેરે બનાવીએ તો થોડુંક સારું જ બને. હેલ્ધી આપણે બનાવીએ, પણ જે ટેસ્ટ હોય એ ટેસ્ટ પણને મળતું નથી તો એ બહારનું જે સ્ટ્રીટફૂડ હ છે. એજ ભાવે છે તો તમે માત્ર સ્ટ્રીટફ્રૂટ, ફ્રૂડ ટ્રાય કરો છો કે ક્યારેક તમે હેલ્ધી પણ ખાવ છો એવું હોય ને!
હા હું જોકે સ્ટ્રીટફૂડમાં જે આપણે હેલ્ધી કહેવાય ઘણી વાર એ બી ટ્રાય કરેલો છે કેમ કે ઘણી વખત જે બહાર મળતું હોય એમાં બી હેલ્ધી હોય છે. તો હું એ બી ટ્રાય કરી લઉ છું ઘણી વાર. કેમકે સ્ટ્રીટફૂડમાં કેવું હોય છે કે જે સ્ટ્રીટફૂડમાં બાર જે લારી લઈને ઉભા રે એ કે એ લોકો આ જે વસ્તુ લાવે એ તાજી વસ્તુ લાવવાના છે અને એક લિમિટેડ વસ્તુ લાવે. તાજી વસ્તુ લાવે, તાજી બનાવે અને આપણને ફેશ ફેશ આપણને ખવડાવે. ખવડાવે અને પછી જે બી વધે એ પોતે બનાઈને ખાઈ જાય એટલે કઈ બી જૂનું નથી હોતું, વાસી નથી હોતું એમ. તે એટલે એમાં કોઈ દિવસ આપણને નુકસાન તો કરવાનું નથી અને સ્ટ્રીટફૂડ બનાવવાની એ લોકોની સ્ટાઇલ જ અલગ હોય છે, આપણને એનું આમ સાંભળીને જ મો ઢામા છે ને પાણી આઈ જાય, જે લોકો ખબર ન આપડે તો ઘરે બનતું નથી સ્ટ્રીટફૂડ જે તો જે લોક બહાર બનાવું જે કે આપણે પાણી પુરી મે કીધું આપણેે પાણીપુરીનો મસાલો સેમ જ હોય છે, જેમ એ લોકો બનાવે આપણે એવી રીતે જ બનાવતા, હોય પણ તોઈ આપણને જયારે બહારની પાણીપૂરી ખાઈએ તો એમાં કંઈક અલગ જ મજા આવે છે. અને બહાર જેવો ટેસ્ટ જ નથી આવતો ધરે, જે બહાર આપડે બધા ફેમિલી જઈએ તો જે સ્ટ્રીટફૂડ ખાઈએ, એ મજા કે મને તો અલગ અલગ જગ્યાએ જેમ સ્ટ્રીટફૂડ ખાવુ ગમે અલગ અલગ એરિયા ત્યાં અલગ અલગ ટાઈપના મળતા‌ હોય. એ બધાના તો મને બહુ મજા આવે ખાવાની, તે ઘણી જગ્યાએ મેગી હોય છે, કોલ્ડ કોફી હોય છે. પછી ભજીયા છે, અમુક જગ્યા ના તો બઉ ફેમસ હોય ખાવાની બહુ મજ આવે, દાબેલી છે. કચ્છની દાબેલી બહુ ફેમસ છે, તો આપણને એ કચ્છની દાબેલીને એ લોકોને તો મજા આવે ખાવાની બાર એની જેવી આપડે ઘરે ના બને દાબેલી
હા એ વાત તો તમે સાચું કીધું પણ ક્યારેક મને એવું લાગે છે ને, કે જયારે આપણે હેલ્ધી ફૂડ ખાઈએ ને, એ આપણા માટે બેસ્ટ હોય પણ ક્યારેક ક્યારેક એવું હોય કે ના છે તો મન નથ થી હેલ્ધી ખાવાનું તો સ્ટ્રીટ ફૂડ એ સારું હોય પણ મને તો એવું લાગે કે આપડા જે બાળકો છે ને એના માટે આપણે જયારે હેલ્ધી વસ્તુઓ બનાવીએ છીએ ને તો એને જાદા અ વધારે એવું હોય ને કે એનો ફાયદો કઈક અલગ જ હોય તમે જાણો છો કે બાળકો માટે મે દા કે પછી ચોમીન એવું નૂડલ એ વો અ મોમોસ એ બધું છે ને બાળકો માટે એવું એનું પાચન શક્તિ પેલા તો એટલું વધારે હોય નઇ કે એ લોકો કંઈક પણ ચીજ એવું હેલ્ધી જે ન હોય એને પચાવા માટે થોડુંક એમ એ લોકોને પ્રોબ્લમ થાય છે તો મને તો એવું લાગે છે કે આપણે જયારે ઘેરે બનાવીએ ને તો થે થોડુંક હેલ્ધી એ અ બાળકો માટે આપણે બનાવી શકીએ છે. જેમ કે આપડે જયારે મોમોસ બનાવીએ તો ક્યારેક આપડે એવું હોય ને કે થોડુંક મેદાને થોડુંક ઘેઉનો લોટ એ બનેવ મિક્સ કરીને જયારે બાળકોને બનાવીને આપીએ તો એ મને લાગે છે કે બાળકોને વધારે ફાયદો કરે છે તમને લાગ લાગે છે કે બાળકો માટે શું હેલ્ધી આપણે બનાવવું જોઈએ કે બાળકોને એવું હોય ને કે મેદાનો અ વસ્તુ વધારે નથી આપ વાનું મને તો એવું લાગે છે.
હા ઈ વાત તમે સાચી કીધી બાળક લોકોને છે ને બારની વસ્તુ ઓછી ખવડાવી જે કેમ કે એમાં મેંદાનું પ્રમાણ બઉ વધારે હોય છે. આપણે મેંદાની જગ્યાએ બાળકોને છે ને શુદ રોજીનો રોજીની વસ્તુ બાળકો માટે બહુ સારી
જીની વ
હા એ વાત તો તમે સાચું કીધું. જયારે આપણે સૂજીનો પાણીપુરી પણ આ આપણે બનાવી શકીએ છે બાળકો માટે. એ હેલ્ધી પણ હોય ને પછી બાળકોને વધારે એ એવું હોય ને કે ડાયજેસ્ટ કરવામાં એમને વધારે પ્રોબ્લમ
તી અને તો રાગીનો ઉપયોગ કરવો જોઈએ બાળકોને ખવડાવવામાં રાગીના લોટનો શીરો. પછી રાગીના લોટની રાબ. ઈ બાળકોને નુકસાન ની કરતી એ લોકોની ઈમ્યુનિટી સિસ્ટમ બી વધે છે. અને એ લોકાને હેલ્દી બી
હા તમે સાચું કીધું. એ રાગી છે ને એ બાળકો માસ માટે છે ને અ મોસ્ટ પ્રોબબલી એવું હોય ને કે અ એમાં આયરન રાગીના લોટમાં વધારે હોય. ને બાળકોને એટલો ફાયદો કરે આયરન કે એનો કોન્સ્ટીપેશન એવું જે હ હોય ને પ્રોબ્લેમ એ બધું પ્રોબ્લેમ એના થતું નથી. તો તમે આ બેસ્ટ સારી રીતે તમે જાણો છો. ને તમે શું ખવડાવવા ઈચ્છો છો બાળકોને હેલ્ધી કઈ? એવું હોય ને કે ખવડાવવું જોઈએ ઘેરે બનાવીને.
હા કેમ કે એ લોકાને છે ને તમે સોજીના લોટનું કઈ બનાવીને ખવડાવો ને તો એબી બોવ સારું સાબિત થતી કેમ કે સોજી બાળકને નડતી નથી. હું તો મારા ના ના બાળકને છે ને સોજીમાં એબી બનાઈને આપીતી ઘણીવાર. કેમ કે હું એમાં સોજી લઉ. પછી એમાં થોડું દહીં નાખું. પછી બધા વેજીિટેબલ્સ હોય જેમ કે ગાજર છે. કાકડી છે, ટમેટા છે. ડુંગળી છે એ બધું જ મિક્ચરમાં હું ક્રસ કરી નાખું એમાં અ આદું, લીલા મરચાં નાખીને પેસ્ટ બનાવવાનું પછ છી એમાં મિક્સ કરીને સરસ મજાના નાના નાના પુડલા બનાવીને આપું તો શું થાય કે સોજી તો બાળકને નડતી બી નથી. પેટમાં પચી બી જાય છે. અને એને નુકસાન ભી નથી પડતું અને આપડે જયારે સોજીમાં કઈક બનાવીને આપીએ ને તો વેજીિટેબલ્સ બી બને બાળકો ખાઈ આમ બાળક શાકભાજી નથી ખાતું પણ જયારે આપણે એમાં મિક્સ કરીને આપીએ ને તો ખાઈ જાય છે. સરસ રીતે તો એ આપણને ફાયદો થાય પેલું બહાર નો જે મેંદો દેવો એના કરતાં તો સારું મેંદો તો શરીરમાં શું થાય એ અંદર જાય તો આંતરડામાં ચોંટી જાય તો શોધી નડે નહી આપણા બાળકને. એ એક હેલ્ધી સાબિત થાય નુકસાન બી ના કરે. પ્લસ એને વેજીિટેબલ્સ બી અંદર ખાવામાં આવી જાય.
હમ ને પછી તમે ઈટલી હોય ને ઈટલી પણ ખવડાવી શકો છો એ પણ અ બાળકો માટે બેસ્ટ છે. ને પછી સ્ટ્રીટ ફ્રૂટ જેવું પણ થઈ જાય કે તમે કઈક હેલ્ધી ઘેરે બનાવી અને બાળક કોને સારી રીત તે ડાયજેસ્ટ કરવામાં પણ કોઈ પ્રોબ્લેમ ની થાય. તમે ઈટલી ને સાંભર એ બધું હોય ને જે બાળકો માટે બહુ સારી છે.
હા એ બી સોજીની ઈડલી બનાવીએ, ને એ બી બાળક માટે બહુ સારી સાબિત થાય. કે એનાથી એને નુકસાન બી નથી થતું અને બાળકને હેલ્ધી બી સાબિત થઈ જાય. અને એ દાળમાં તો શું છે પ્રોટીન રહેલું છે. આના થી પ્રોટીન વધે ને ઇમ્યુનિટી એ વધે અંદર તો એ તો દાળ તો દેવી જ જોઈએ બાળક ને. અને બરોબરને બહાર તો શું થાય કે. એ લોકો મિક્સિંગ વાળું બનાવતાય ઘણી વખત ખીર જે. દાળ હોય સાંભર માં બી કઈ પ્રકારની દાળ વાપરતા હોય એ ખબર ન હોય. ફપલ તો. સ્ટ્રીટ ફૂડ મોટાઓ માટે સારું છે. પણ બાળકો માટે નથી સારું, બાળકો ને બને ત્યાં સુધી. ઘરે જ બધું બનાવીને ઘરનું ખવડાવવું જોઈએ તો શું એ લોકોને નુકસાન ના થાય. એ સારું સાબિત થાય.
હા આપણા માટે તો કઈ નહી જયારે પણ આપણે બહાર જઈએ. ફરવા કે કઈક પણ એ શોપિંગ હોય, એ બધું કરવા જઈએ તો આપ. સ્ટ્રીટ ફૂડ ખાઈ લઈએ કેમ કે આપડા ડાયજેસ્ટ કરવાના. કે પછી એટલું બધું આપડે પણ નથી ખાતા. પણ જયારે આપણે બહાર જઈએ તો થોડું બહત તો ચાલે એવું થઈ જાય ને.
હમ હા ઇ છે. આપણને શું થ કે બહાર ખરીદી કરવા ગયા હોય શોપિંગ કરવા ગયા હોય તો પછી શપિંગ કરીને થાક લાગે એટ, એમ ક્યારેક સ્ટ્રીટ ફૂડ ખાઈ લઈએ એટલે આપડે ખાઈ લઈએ તો વાંધો ના આવે પણ પછી. બાળકોને બને ત્યાં સુધી ના દેવડાવવું જોઈએ, હું તો જો કે બાજુ. અત્યારે મને બહાર જઈએ એટલે મને. બહાર નું વડાપઉ છે. દાબેલી થી સ્ટ્રીટ ફૂડ ખાવાની બહુ મજા આવે એ કઈક સ્વાદ જ અલગ હોય.
હમ ને આપડે ક્યારેક એવું હોય ને કે અ. ઉનાળા ના સમય હોય તો આપે કઈક એવું જ્યુસ પણ હોય જેમ કે અ શેરડી નો જુસ છે. કેરીનો જ્યુસ છે. એ બધું પણ આપ એ આ હેલ્દી જ્યુસ આવી જાય ને કે આપણે પણ પીએ અને બાળકોને પણ આપડે પીવડાવી શકીએ એવું થઈ જાય.
હા ઈ તમે સાચું કીધું ઇ શેરડીનો રસ છે. કેરીનો રસ છે, એ એ નુકસાન ના કરે બાળકને ઘણી વખત આ આપણને બહાર જે અમુક જગ્યાએ છે ને અલગ અલગ પેલા નો ફ્રૂટ નો બી ચાટ આપ હવે તો બધા ફ્રૂટ સમારી ને અંદર બાળકને તમે આપી શકો કેમ કે ફ્રૂટ ફૂટ જે હોય એ ફ્રેશ હોય. ઇ કટ કરીને આપે બાળકને આપીએ તો એ ખઈ શકી એ નુકસાન ના કરે. તો એવું બધું દેવું જોઈએ બાળકને એ વાંધો ના આવે.
તો બેન તમારી સાથે વાતો કરીને બાળકોને શું ખવડાવવું જોઈએ એ બધુંને પછી સ્ટ્રીટ ફ્રૂટ અને બહુ મજા આવી તો પછી આ આપણે આવો જ ટોપિક વિશે વાત કરીએ તમારો ખૂબ ખૂબ આભાર.
વાત કરવાની ખુબ મજા આપડે આવી જ રીતે વાત કરતા રહીશું.